હલો.
હા બોલો, કેમ છે મજામાં?
હો, સાબ મજામાં, કેમ છે તમને?
બસ અમે પણ મજામાં.
શું કે બાકી હવે વરસાદ બરસદ
વરસાદ તો અહી હાલમાં કઈ એટલો બધો ખાસ થીયો નહી
હો, શું કે ગિરનાર બિરનાર જવાય એવું હે?
હું ક્યાં સુુનાગઢ રવુ?
તો કી બાજુ રયો છો તમે? એવું એ.
હા.
હમ્મ. શું છે? તમારો બિઝનેસ કેવો ચાલે?
બિઝનેસ તો હમણાં એટલો બધો ખાસ સાલતો નથી. બધું મંદી માં શે બધું.
શું ત્યુ હવે? આગળ શું હ બિજનેશમાં
બિઝનેસમાં તો, હમણાં કઈ, લેવા જેવું કઈ સે ની અત્યારે ખેતી માં બળ કરવી.
ખેતીમાં..
હમ્મ
ખેતી કેટલી ક છે તમારે?
ખેતી મારે હશે સસો એકર જેટલી.
છસો એકડ, કી બાજુ હે તમારી ખત
મારી ખેતી છે કાશ્મીર માં
કશમીર, હો તો કે દી ત્યાં જવાના? કે ન્યા જ છો?
ન્યાત શું કાશ્મીરમાં મારે કાશ્મીર થી ગામડે ને ગામડે થી કશ્મીર
એવુંસ, એવું હ. શું હવે તે અહિયાં, શું અટન ખેતી માં?
ખેતીમાં અમના કેસર ઉગાવાનું વિચાર સાલુ છે.
હમ્મ
તો થોડીક પૈસાની આ જરૂરત છે ખૂબ.
હ
બેંક વાળા લોન નથી આપતા.
હ
અને બીજી એક લોન છે એમાં વ્યાજ દર ખુબ વધુ છે.
હમ્મ ઈ તો હાચુ હવે પણ હવે કેમ ભેગું કરશું
ભેગું તો હવે કરવું જ પડશે ને
ઈજ તો કરવું જ પડે ને ભાઈ
તો હું તમે કાલે કોલેજે જવાના કે
કોલેજે જવું જ પડેને યાર
હું કરવાનું કાલ કોલેજે
કઈક કરશું કોલેજ જઈને બીજું શું કરવાનું ભણવાનું હોય
પ્રાર્થના અટેન્ડ કરવાની કે
નહી તમે કેસર ઉગવશો તો બધું છસો છસો એકડમાં કેસર ઉગવશો
હા ના ના છસો એકડ ની એમા ખાલી હો એકડમાં તો કેસર ઉગાડ બાકી બધામાં તો પહાડ છે મારે. એમાં મારે કોફી ને ચા થાય
કોફી ની ચા હૈ
હમ્મ
હા કેવી કેવી રીતની છે શું કોફી શું પ્રાાઈઝ માર્કેટમાં
કોફી માર્કેટમાં કિલોમાં કઈક આઠસો થી નવસો રૂપિયા એવું કઈક ભાવ સે
હા ઓલો કઈક એલફેન્ટ કા ઓલો કઈક પ્રાણી માંથી બને હે કોફી એવી કઈ કોફી
નહીં નહી આ તો આ તો પ્યોર પ્રાકૃતિક કોફી આપડે જે ચીલે માં આપડે જ ચો ચીલીમાં ચીલી હું ઓલી ચેરી
હા
એમાંથી જ કાઢવા લાલ કલર નું ઓલુ ફ્રૂટ આવે ને
હા હા ચેરી હા જોય જોય
હ એમાંથી જ કાઢવામાં આવે પછી એને હૂકવવા માં આવે ને ઘણી પ્રોસેસ થાય એમાંતો
હા તમારે તેની ફેક્ટરી હશે ને એક બે
ના ના અમાર ફેક્ટરીની અમારે ખાલી ખેતી જ કરવાની.
તો એ બધી તમે એમની તમે કાચો માલ ઉત્પાદન કરો તો તમારે યારે કાચો માલ વેચવો ક્યાં પડે
હા કાચો માલ અમારે પાસેથી મોટા મોટા વેપારી લઈ જાય ને આવા ફેક્ટરી મેન જે કામ કરતા હોય એ લોકો લઈ જતા હોય છે અમારી પાહેથી
હા હા
બાકી અમાર હોસ્ટેલમાં એક પ્રાણી રેશે
હા
એ પ્રાણીની મુલાકાત ક્યારે થઈ કે તમારે?
ના ના, કેવું પ્રાણી છે તમારે?
તમારી ઈ સાઈડ જ આવતું હોય, સહેજ ચપ ચપ કરતું આવતું હશે.
અ હા. હજી પોઇગુ નથી.
તો ઇ સાઈડ ના રૂમમાં ગડી ગયું.
હા.
નાક થોડુંક ચપટું એની ઓળખ તમાર લેવી હોય ને
હા
તો એનું નાક છે ને ઈ થોડુંક આમ ચપટું અને બે ઈંચ પોળું અને ત્રણ ઇંચ ઓસું ઉસું. અને થોડુંક વળી ગયેલું. અને ત્રણ કાણા વાળું છે.
ત્રણ કાણા?
ત્રણ કાણાં, ત્રણ કાણાં સે એને.
ઇ નવું વી આઈ પી પ્રાણી લાગે હે તો તો ઇ.
એની ઓળખ છે આ શત્રુ મુર્ઘવી
હા તમારે શું નુકસાન કરે છે પાકમાં? પાકમાં શું તમને નુકસાન કરે છે ઇ ખેતરમાં?
હા ઇ પાક માં બહુ નુકસાન કરે એની ચોચ ભરાયવા ભરાયવા. કરે, ખેતી ન પાક જ નથ રહેવા દેતો.
હા. તો તમાર ઘરનું તો કઈક જોવું જોઈ યાર.
હવે ઈ એનો કાઈ ઉપાય જ નથી, કાંઈ દવા ય નથ છાંટી હકતા.
અ હ.
નથી કઈ અ એને ભગાડવા માટેના કોઈ રાસ્તા પણ નથી.
હા
ઇ પક્ષી થોડુંક આમ મિત્રતા સ જેવો સંબંધ છે ઇ પક્ષી હારે. એટલે એને કાંઈ કહી પણ નો શકવી.
હા. પણ પછી પક્ષી આવતું હોય તો પછી યાં ઉડાડવા જાવું પડે ને કાયમી.
હા પક્ષી આવે એટલે પછી આપડે કેમ ઓલ બાજરો બાજરા બાજરો ઉગાયવો હોય વાડીએ, તો કેમ થાળી લઈન કે ડમરુ લઈન ઉડાડવા જઇવી.
હા ઇ જ ને, ઇ જ કહું હું.
જેમે મ થાળી લઈન કે ડમરું લઈન ઉડાડવા જઈ તોય ના જાતુ અને પછી અમારે છેલ્લો ઉપાય હું કરવો પડે ખબર?
શું?
એને હળગાવવું પડે કઈક. હેઠે ધવાડા નીકળ્યા ને ગોટે ગોટા. પછી થી ઇ જાય, ત્યાં હુધી નો જાય.
હવે એટલા બધા ગોટા લઈ આવવા ક્યાંથી આપણે, ગોટે ગોટા આપણે ઇ હળગાવી તો આપણે પાકમાં નિષ્ફળ થઈ જઈ.
ઈ જ વાંધો છે. આમ ભગાડવામાં એ નુકસાન ને નો ભાગે તોય નુકસાન બે બા જુ થી નુકસાન જ આપે આ પક્ષી
એજ વાત છે
હવે ઈ પક્ષી ભાગી ગયું હવે પાસું
હમ્મ શું હવે પક્ષીને હું કરવાનું આપડે
પક્ષી નું તો એકઈ કરવાનું હવે હોય ની
પાંજરામ પૂર લેવાય એકાદ બે હોય તો હે
પક્ષીનું તો કંઈક થાય ની એનું
હ નકર પછી એવા પક્ષી એક બે હોય તો પછી પાંજરે પૂરવા પડે ને આ સિંહ વાઘ
હા પાંજરામાં આવે એમન
પણ એના માટે આપણે ઝડ નાખવો પડે જેમાં પક્ષી બેસે એટલે એના પગ ફસાઈ જાય જેમ કેમ કબૂતર ઝાડમાંથે બેસે ને હલવાઈ જાય.
પણ આ પક્ષી જ કંઈક અલગ છે બે પગ આયપા ભગવાનને ને બે હાથ આયપા પણ મોટો જ બગાડી
હા તો એ પક્ષી કેમ કપાડું શું આપડે
પક્ષી નો કઈક રસ્તો તો સાઢવો પડશે.
પક્ષીને સૌથી વધુ હું ભાવે આવેને
પક્ષી પક્ષી તો એનું પક્ષી ને ભાવ જ ન કાય
એમ નહિ પક્ષીને આમ કઈક લાલચ તો હોય ને જેમ કેમ મનુષ્યમાં કેમ મૃત્યુ હોય કે આની પાછળ ગાંડો થાય એમ
આ પક્ષી હારે કઈ લોજિક જ ના બિનલોજીક પક્ષી ઉપજેલું છે.
હા તો હવે કેમ ભેગું કરું પક્ષીને કેમ કપડશું ફોરેસ્ટ વાલાને જાણ કરાય
ફોરેસ્ટ વાડા હાથ ઊંચા કરી દીધાય
હા
કે આ અમાર થી બહાર આવે આ પક્ષી અમારે જેટલું ભણ્યા પછી આ પક્ષીનું કઈ ઉલ્લેખ જ ન.
હ બકાસુર નથી ન
હા એ બકાસુુર જ તે જો
હા એવું પક્ષી પણ હવે મહાભારત ના સમયમાં મહાભારત શું આપડે રામાયણ વખત ના ઉલ્લેખમાં છે તે પછી જોવા નથી મળ્યું.
તેમાં શું ઉલ્લેખ કરવામાં આવીયા
એમાં પક્ષી છે પક્ષી વિછે ઉલ્લેખ કરવામાં આવે છે જેમાં આપડે આ ગીધરાજ છે રામાયણમાં ગરુડરાજી ઓલા હતા જે આપડે જટાયું નામ હતું એનું ત્યારે યાજટાયું અ બે ભાયુ શું કેવાય ઉપર આકાશમાં ઉડવાના પ્રયત્નો કરતા હતા ત્યારે એના પાંખ આ બળી જાય હ જે આગળ નીકળે ને જટાયુ ઇ તો પાંખ બરવાથી જયારે એને પાંખો વય જાય ત્યારે એકદમ નિ ચે જમીન ઉપર પડે છે ત્યારે રસ્તા માં જોવે છે કે સીતા માતા ને, અ રાવણ અપહરણ કરીને લઈ જતો હોય છે તે દ્રશ્ય જટાયું જોવે છે. જટાયુ જમીનમાં હેઠે પડવાથી ઈ ઘાયલ થતો હતો, ઘાયલ થયો હોવાથી આ આમથી રામ આવતા હતા તો તે જોવે ઉપર કે ત્યાંથી કઈક પક્ષી પડે નીચે તં જટાયુ જ્યાં હોય છે ત્યાં રામ પોહોંચે છે તો રામ જુવે છે કે જટાયુ શું થયું છે એમ, ત્યારે જ ટાઈમ બધી વાત કરે છે કે મા મારા ભાઈ ની બે વચ્ચે આ રેસ લાગી હતી કોણ સૂર્ય પાહેય પુગે પેલા, સૂર્ય પાહે પુગતા એની પાંખો બળી જતી હતી પાંખું બરવાથી કે હું નીચે પડ્યો એવી રીતની વાત કરે છે. ત્યારે છે ને રામ ભગવાનને પૂછ્યું કે મારી સીતા મારી પત્ની કે અપહરણ થઈ છે તમે જોયી છે. તે તે કહે છે કે રાવણ તેમને પુષ્પક વિમાનમાં લઈ જતો મને દેખાયો લંકા એ લંકાની્યાથી તો આખે એક દૂર હતી તો ત્યાં આવીઈને જવા માટે કોઈ રસ્તો હતો ને એને જટાયુને પ્રાણ ભી ચલા ગયા હતા અને એમ કેવાય કે જટાયુનું અગ્નિદાહ છે ને એ રામ ભગવાને કરેલું એમ જેનાથી જટાયુને મોક્ષ મળેલા.
હ તે, ખુબ ખુબ આભાર તમારો આ સાંભળી ને સારું લાગ્યું મને
થેન્ક યુ.